કેમ છો બધા મજામાં ને?
તમે મજામાં ને?
હા અમે પણ મજામાં છે. તે અમે છે ને ફરવા ગેલા તો ત્યાં બહુ મજા આવેલી તો એની વિશે વાત કરવાની હતી એને સારું ફોન કર્યો હતો.
હા બરાબર છે મેં પણ એના માટે જ, થોડી ઘડી જાણકારી તમને આપવાની હતી કે અમે પણ ફરવા ગયેલા તો કેવી મજા આવેલી અને કઈ કઈ રીતનું, ત્યાં ઘરે અમે મજા કરેલી શું કર્યું હતું તે.
કરવાવા ગ્ઞાન તો, એથી જેવા કે ગમે મ મોટર સઇકલ લઈને ગયા હતા. મેં અને મારી વાઈ બે જણ ગયા હતા. અને અને! અમે ત્યાં ગયા પછી, અમે ત્યાં જોયું એટલું બધું પબ કરવાનું હતું, બધું ફ્લાવર્સ અને તળાવને એવું બધું હતું.
હા અમે પણ ગયા હતા ને ત્યાં પણ એજ રીતનું હતું તળાવ હતું, પછી ત્યાં આગળ રોપ વે ની સુવિધા પણ હતી. બોટિંગ હતું ઘણું બધું, મતલબ બાળકોના માટે પણ ઘણી બધી રાઈડ્સ હતી જમ્પિંગ વાળું હતું. પછી ઘણા બધા મતલબ ઘણા બધા રમતગમત ના સાધનો પણ હતા, અને ઘણી બધી સ્ટોલ પણ હતી. જેમ કે આઈસક્રીમની, ભેલની, વડાપાવ એ રીતની ઘણી બધી સ્ટોલ હતી. તો મજા આવી ગઈ હતી.
હા! અને અમે કેવું અમે ગયાતા ને તો અમે બોટિંગ કરવા ગયા તો, બોટિંગના તો કેટલા બધા પૈસા કે છે, પણ તો પણ બોટિંગ કરવાની બહુ મજા આવી.
હા! અમે પણ ઘણા બધા જન ગયા હતા. એટલે એમાં અમારે પણ બોટિંગને, રોપવે ને એવું બધું હતું પણ, અમે ગયા હતાા ને ત્યારે બંધ હતું. એટલે અમે થોડુંક લેટ થઇ ગયા તા, એટલે અમે અમને બોટિંગ કરવાનો ચાન્સ જ નહી મળ્યો.
બરાબર અમે બોટિંગ મારી, માટે તો અમે બે જ જણ ગયા હતા. એટલે પેલી જે પેલી હંસવાળી જે બોત હતી ને એમાં બેઠેલા. અને પેડલ કરતા કરતા એટલો મસ્ત ટાઈમ સાથે મળયો આ વાત કરવાને મળ્યો ને એટલે બહુ બધી વાત કરી અને એટ એટલું એન્જોય કર્યું. બહુ મજા આવી ગઈ બોટિંગમાં તો બહ ઘણી મજા આવે છે.
તો કે અમારે પણ કરવું હતું બોટિંગ, ને રોપ વે ને એ બધું, બધા ઘણા જણ ગયા હતા એટલે મજા આવતે, પણ પેરાગ્લાઇડિંગ નું પણ હતું. પણ એ બધું છે ને થોડું લેટ થઈ ગયા હતા. અમે એટલે પછી અમને ચાન્સ જ નહી મળ્યો. પછી કઈ નહી અમે તે પેલું પ્રાણીઓની મુસાફરીને તે પણ હતું જેમ કે ઊંટ ને, ઘોડાને બધી મુસાફરી કરાવતા હતા. ત્યાં ઉપર સનસેટ પોઈન્ટ પણ હતું. તો ત્યાં આગળ ગયા પછી ત્યાં આગળ રાઈટ્સને બધું ઓપન હતું. તો ત્યાં આગળ રાઈટસ ની મજા પણ લીધી. એમાં અમે પહેલા તો છે ને તે ઘોડાની મુસાફરી કરી. પછી અમે ત્યાંગરી મકાઈ મળતી હતીી શેકેલી મકાઈ, બાફેલી મકાઈ, એ રીતના તો અમે બધાએ પછી મકાઈ નો આનંદ લીધો અને પછી અમે બધી રાઈડસ હતી. નાની મોટી એમાં પછી બધા જેને જેમાં જે રીતના ફાવે એ રીતના અમે મજા માણી હતી.
હા આ વાત તો ઘણી સાચી છે. અમે પણ ગયાતા ને ત્યારે વરસાદનો સમય હતો. એટલે વરસાદમાં કેવું મકાઈ બાફેલી હોય ને તો મજા આવે ખાવાની. અને એ લોકો જે ઉપર મસાલો જે લગાડીને આપે છે ને એટલે ખાવાની તો બહુ જ મજા આવે, એટલે અમે પણ મકાઈ તો ખાધેલી જ.
હા અમે પણ પછી મકાઈ ખાધી, પછી રાઈસ ની મજા માણી, પછી બધા થાકી ગયા હતા. એ પછી ત્યાં આગરી છે ને એક ગાર્ડન પણ હતું, તો ગાર્ડનમાં અમે બધા ગયા બેસા્યા, પછી ભેલ બનાવીને ખાધી અને બધા કે કે હજી ભૂખ લાગેલી છે તો, પછી ત્યાં આગળ મસ્ત મજાની પાાવભાજી પણ મળતી હતી. મતલબ લારી હતી. તો ત્યાંગરે પછી બધા કે કે ચાલો આપણે પાાવભાજી ને પુલાવ ખાય, એમ કે તો પછી અમે બધા એ પાઉભાજી લીધી પુલાવ લીધો મસ્ત એકદમ તીખી ટમટમટી ભાજી હતી ને, એકદમ મસાલા પાવ હતા. ત્યાં કરીને એકદમ ટેસ્ટ એકદમ બહ જ સરસ હતો પાવભાજી નો, અને પુલાવ પણ બહું જ ફાઇન હતા.
હા એ તો આવું ક્યા? આપડે કેસે ફરવા ગયા હોય ને અહં તે લોકો ટેસ્ટ જ બનાવે લોકો બટર માં ને એવું બનાવે એટલે મેગી પણ, કેટલી સરસ લાગે છે. કે અમે પણ ગયા તો મે મેગી, મેગી લીધેલી અને મેગી ખાધી મેગી ખાધા પછી પેલા ભેલવાડા આવે ભેલ, ભેલ પણ ખાધી. અને પેલા બુ ના બાલ, જે પેલું આવે ને, પેલું પેલું સાકર નું નહી બનાવેલું આવતું. એ પણ લીધેલું. પણ એ લોકો કેટલું મોંઘું વેચે છે. આ લોકો વીસ આપણા બાજુ વીસ, વીસ રૂપિયાની વસ્તુ મળે ને એ તો, એ લોકો પચાસ પચાસ રૂપિયામાં વેચે છે એ લોકો. ઓ
હા! અમારે ત્યાં પણ તમે જે પ્રમાણે કીધું. અમે પણ ગયાતા ને ત્યારે પણ અમારી સાથે પણ એવું જ થય હતું. નાના બાળકો પણ હતા અમારી સાથે તો, અમે છે તે બુદ્ધ એ લોકોનો જીદ કરવા લાગ્યા કે બુદ્ધિ ના વાલ ખાવાના ખાવાના એમ. પણ જે વસ્તુ દસ રૂપિયાનું હતું, એ વીસ રૂપિયા ત્રીસ રૂપિયા લેતા હતા. એટલે ડબલ ભાવ હતો, ત્યાં કરી ને એજ રીતના બીજી બધી વસ્તુમાં પણ એજ રીતના હતું. અમે પાણીની બોટલ જમકે લેવાના હતા ને તો, એમાં પણ દસ રૂપિયાની બોટલ લોકો વીસ રૂપિયામાં વેચ એટલે આવી રીતે અમે ગયા તો અમને એવું લાગ્યું કે, આપણે મતલબ બહાર ગયા હોય, બાળકો સાથે પણ તો બને એટલું આપડણે ઘરેથી લઈને ગયા હોય તો જરીક સારું પડે જેમ કે, પાણી ના ખર્ચો બચી જાય પછી આપડે ભેલ બનાવવાના હોય તો થોડું ઘણું આપડે લઈને ગયા હોય તો મજા આવે. એમ ત્યાં આગરી જઈને બનાવાનું. પછી ખાવાનું, થોડો ઘણો ખર્ચો પણ આપડો બચી જાય એમાં
હા આ વાત તો સાચી છે. પણ જેવું કે તમે ફેમિલી સાથે ગયા, એટલે ફરવાની તો ઘણી જ મજા આવી હશે કારણ કે, અમે તો બે જ જણ ગયા હતા અને એટલું બધું હતું ને, બાળકોને માટે રમવા માટે પણ એટલા બધા જાત જાતના સાધનો હતા. જેવું કે ડબ્બા ફેરવવાનું હતું. પછી હિચકો હતો. પછી એવું બહુ બધા સાધનો હતા. નાના બાળકો જો હોય તો એ લોકોને તો બહ મજા આવી જાય. એટલે ફરવા જો જઈએ ને તો આપડે, ફેમિલી જોડે જ જઉ જો એવું મને લાગે.
સાચી છે આ એમ તમે કીધું કે ફેમિલી સાથે જવું જોઈએ અમે ઘણા જણ ગયા હતા અમે મતલબ પંદર વીસ જણા અમે હતા બને બાળકો એમ કરીને અમે ઘણા જણ હતા તો અમે કેવું ત્યાં પેલું મેં તમને કીધું કે બગીચ તો તો બગીચામાં જઈને અમે ખાધું પછી બધા ક કે ચાલ રમવું છે હજી તો પછી અમે ત્યાં આગળ સંતાકુકડી રમ્યા એ રીતના ઘણી બધી રમતો પણ અમે રમ્યા અને બાળકોને પણ એટલી મજા આવીને કે ફરી કે કે આપડે ક્યારે જવું છે ફરી ક્યારે જવું છે ફરીને અમે પછી શું છે કે અમે વિચારીને જ ગયાતા ઘરેથી કે લેટ થાય તો આપણે ત્યાં ઘરી રોકાઈ જશું. રૂમ રાખીને તો પછી અમે અમને લેટ થઈ જ ગયું તું એટલે પછી અમે ત્યાં ઘરી જઈને રૂમ લઈને રોકાયા તો પછી સાંજે બધા અંતાક્ક્ષરીને એ રીતના અમે રમવા લાગ્યા તા. અંતાક્ક્ષરીને એવું રમેલા તો ખુબ જ મજા આવેલી. એટલું યાદ કરીએ છે ને એને હજી પણ યાદ આવે કે આ રીતના બધા સાથે ગયા તા ફેમિલી સાથે તો સારું એમ મજા આવી ગઈ એમ
હા આ વાત તો સાચી છે અને જેવ કે આપડે ફરવા જો જઈએ ને તો આપડે એમના માટે સમય લઈને જ જવું જોઈએ તો જ આપણને આમ કંટાળો નહી આવે રિલેક્સ થઈ જાય આમ ઉટાવળ ના રહિએ કે ક્યારે ઘરે જશું ક્યાં લઈટ થઈ જશે મોડું થઈ જશે. એવું એટલે એના માટે જો આપડે ફરવા ગયા, રિલેક્સ કરવા માટે જો ગયા હોય તો આપડે ટાઈમ લઈને જવું જોઈએ અને આપડે જો આવ વેકેશન જો વેકેશનમાં જો ફરવા ગયા હોય ને તો આપડે બે થી ત્રણ દિવસ નું તો આપડે આયોજન કરવું જ જોય. તો જ આપણને મજા આવે અને આંબુને ઉટાવળ ના રહે ને તો આપણને શાંતિથી કઈ રમવું હોય, જમવું હોય તો આપણે આરામથી જમીએ અને અમે જ્યાં ગયા હતા ને તો એના માટે ડુંગર હતા એટલે કે ડુંગર પર ચડવાનું એટલે ટ્રેકિંગ કરવાનું એટલે એના પર ચઢવાની પણ બહુ મજા આવી અને ઠાકી જવાય તો બી ઉતાવળ કરવાની હમ્મ કેમકે આપડે આરામથી ગયા હતા એટલે આપણે ધીરે ધીરે ચડવાનું થાકી જાય એટલે બેસવાનું, પાણી પીવાનું, પાછું ચડવાનું એમ કરીને ઘણી મજા આવેલી.
તો તમારી વાત સાચી છે જેમ તમે કીધું કે ટાઈમ લઈને ગયા હોય તો આપડે જો ગ ગયા હોય ને આ આપણને લાગે કે ચાલો એક સ્થળ વધારે ફરવું છે તો ફરી આવા એમ એટલે એ વાત તો તમારી હું એગ્રી કરું છું કે આપડે જયારે પણ ફરવા ગયા હોય ફેમિલી સાથે ગયા હોય એકલા ગયા હોય કે ફ્રેન્ડ સર્કલ સાથે ગયા હોય પણ ટાઈમ લઈને ગયા હોય તો આપણને વધારે મજા આવે.
હા એવું તો બરાબર જ છે અને જેવું કે અમે બે જ જણ ગયા હતા ને તો અમે અમારું ફેમિલીને એટલે કે અમારુ પરિવારને જો એટલું યાદ કર્યું ને કે એ લોકો આવ્યા હોત તો અમે આવું કરે એ લોકો આવ્યા હતા તો આમાં કરતે અને બોટિંગમાં પણ એવું છે અમે બે જણ બો ઓળી લઈ લીધી. પણ ઘણા જણ તોને બો મો ઉરી લેતે તો એને તો વધારે મજા આવે અને ફેમિલી જોડે તો ફરવાની મજા જ કઈ અલગ હોય છે અને એના કરતા આપણે ફ્રેન્ડ સર્કલ સાથે ગયા હોય તો તો પણ બહુ મજા આવે.
હા સાચી વાત છે પછી તમે ત્યાં જેમ કે અમે ગયા તા ને ત્યાં કને છે ને મેગી મળતી મેગી એટલી સુપર બનાવતા હતા ને એટલું સરસ ટેસ્ટ લાગેલા ને કે આમ બાળકો તો ખુશ થઈ ગયા ને તમને તો ખબર જ છે કે બાળકોને કેટલી મેગી ભાવતી હોય છે એ લોકોની તો ફેવરેટ જ હોય તો એટલું સરસ હતું ને. પણ બહુ મોઘું મળતું હતું જેમ કે મેં તમને પહેલા પણ કીધું કે ત્યાં આગળ બધું વસ્તુના ડબલ ભાવ જ હતા એટલે મેગી ની એક ડીસ પચાસ રૂપિયાની હતી પણ એમ મેગી સારી હતી એમ બનાવેલી ફાઈન હતી કે એમ બહુ મસાલે ડાર પણ આમ ટેસ્ટી હતી એમ આપણે ઘરે બનાવીએ એ રીતની હતી એટલે સારી લાયગી અમને એ ટેસ્ટ વધારે લાગ્યો અને પછી ત્યાં આગળ અમે ગયા ને તો બધા ફ્રૂટ પણ બહુ મળતા હતા સ્ટ્રોબેરી અને ચમરૂુક ને એ રીત ના એ ફ્રૂટ ને એવું પણ બહુ મળતું હતું તો અમે એનો પણ આનંદ લીધો સરસ લાગતું હતું અને મજા પણ આવી કે બધા સાથે બેસીને અમે ફ્રૂટ ને પણ એન્જોય કર્યું, ખાધું. અને સાથેને અમે બાકીનું ખાવાનું પણ અમે ખાધું એમ.
હા એ વાત તો સાચી જ છે અને આ ફ્રૂટ ને એવું તો કેવું આપડે જ્યાં ફરવા ગયા હોય ત્યાં એ લોકો પોતે ઊંગાળતા હોય ને એટલે એ ત્યાં તાજુ મળે એટલે આપણને ટેસ્ટમાં એ વધારે જ લાગે અને જેવું કે સ્ટ્રોબેરી આપણે મહારાષ્ટ્ર બાજુનું બધું છે. એ બા જો સ્ટોબેરી ને લોક તો કેટલું ઉગાડે તો એ બધું આપડે ત્યાં ખાઈ ને તો એ લાગે જ બહુ સરસ.
હા એ વાત તો સાચી છે તમારી ત્યાં ઘરે મતલબ રિયલ ટેસ્ટ આપણને મળી જાય એમ બધું ખાતર વગરનું હોય દવા વગરનું હોય એટલે આપણને રિયલ ટેસ્ટ મળે એનો અને મીઠા પણ લાગે ફર ઘણા મેં જોયું છે કે આપણા આપણા અહિયા સ્થિતિ કરતા ત્યાંગરી ના જે ફળ તમે જોવો ને તો ઘણા મીઠા હોય અને એમ ઘણા સરસ હોય હવે એકદમ ફ્રેશ આપણને મળે તાજા એકદમ મળી જાય આપણને જે આપણા શરીર મા તે પણ ખુબ જ હેલ્ધી થઈ જાય.
હા એ તો છે જ અને ત્યાંના લોકો કેવું આપડે જે ફરવા ગયા હોય એના પર જે લોકો ન રોજગાર હોય એટલે એ લોકો આ કોઈ પણ વસ્તુ હોય એના પર વધારેનું થોડું ઘણા વધારે ના રૂપિયા તો લે જ એટલે મોંઘવું પડે પણ આપડે ફરવા ગયા હોય તો ખર્ચા બાજુ આપડે ના જોઈએ. અને ફરી એને જો ખાવામાં પણ કસ કરકસર ના કરીએ તો આપણી સાથે જો બાળકો ને એવા એવા હોય. તો એ લોકોને પણ મજા આવે કે એ લોકો ને ભી ખાવાની મજા આવે, એટલે કે થોડાક પૈસા તો આપડે ફરવા જાય તો ઘણા લઈને જ જવું જોઈએ, જેથી આપણું બજેટ ની બહાર જાય તો પણ વાંધો નહી આવે એમ.
હા તમારી આ વાત બરાબર છે કે આપણે, અ ખર્ચો પણ સાથે લઈને જવો જોઈએ અને તમે પહેલા પણ કીધું કે ટાઈમ પણ લઈને જવો જોઈએ જેથી કરીને આપણે, એ મુમેન્ટને પ્રોપરલી આપણે એન્જોય કરી શકીએ, કે આપણેે ગયા જ છે તો હવે આટલું ફરી જ લઈએ એમ આટલું એન્જોય કરી જ લઈએ એમ આ ખાવાનું મન થયું છે તો ખાઈ જ લઈએ એમ, એટલે ખર્ચો અને ટાઈમ બંને લઈને ગયા હોય તો આપણે જે મુસાફરની જે, અ મતલબ મુસાફર કરવા માટે જે ગયા છે એને બરાબર સારી રીતે માણી શકીએ એમ.
હા આ વાત તો સાચી છે અને ફરવા તો જોવું જ જોઈએ આપડે, વર્ષમાં એકવાર તો બાળકોની પણ રજા હોય તો વેકેશન પર ફરવા ગયા હોય અને આપડણે અલગ અલગ જગ્યા જઈએ, તો ઘણું સારું એટલે આપણને જોવાનું પણ મળે, અને ત્યાં બધું જોઈએ અને આપુને નવા નવા સ્થળો જોવાનું પણ મળે. પ અને આપડ કોઈ મંદિરે કે એવા પણ ગયા હોય તો તેના પણ દર્શન થઈ જાય એમ.
સાચી વાત છે અને આપણને જોવાની સાથે જાણવાનું પણ મળી જાય કેમ કે આપણને